હાલો
હાલ હાલો
હ હા મારો અવાજ આવી રહ્યો છે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
હા તમારો અવાજ એકદમ ક્લિયર અને સ્પષ્ટ આવી રહ્યો છે
તો શું ચાલી રહ્યું છે હમણાં ફિલ્મ જગતમાં તમે કઈ મૂવી જોવા માટે ગયા છો
અત્યારની જ હું વાત કરું તો પહેલા તો તમને જય શ્રી કૃષ્ણ અને હું પહેલા જ કહેવા છ તો મારા દિલમાં જે ખુબ વસી ગયું છે એવું મવી લાલો જેના વિશે હું તમને વાત કર કરવા માંગુ છું અત્યારે જે લાલ મુવી આવી હતી તે અત્યારે હું ની કરીને તમને કહું તો હું ત્રણ વાર જોવા ગયો છું અને જેટલી વાર પણ જોવા ગયો છું તેટલી વાર મને બોલ નથી થયું અને દર વખતે મને તે કહાની નવી જોતો હોું તેવું લાગતું હતું અને તેમાં ભગવાનનું એટલી સારી રી સુંદરપણે સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા હતા કે જાણે કે ડ જોડે વાતો કરતા હોય એવું મને ફીલ થતું હો તો મને ખુબ લાગ્યું કે હું ગયો મ જોવા અને મને ખુબ આનંદ આનંદ આવ્યો તે મ જોવા ત્યાં જઈને હું જ જોયું તો ઘણા એવા બધા વૃદ્ધો હતા જે નેવ્યાસી ની ઉંમરના હતા અને એક બાત હું તમને કહ તો એકસો એક વર્ષના હતા જે અમારી સાથે થિયેટરમાં મુવી જોવા આવ્યા હતા અને તે પણ થિયેટર માં મવીને ખૂબ મોજ માણી અને તેઓ તેઓની આ શું છલકાઈ ગયા કે આટલું સરસ મવી તો કઈ રીતે બની શકે અને તમે જોવા જાવ તો લાલ મવી એ તમને વાત કરું તો ઘણા બધા એવા લોકોનું દિલ પણ જીતી લીધું છે અને લાલો મુવી હું જ એક કહેવા જાવ તો હું કોલેજ માંથી એક વાર જોવા ગયો હતો અને પછી હું ઘરે આવ્યો તો ઘરના ને પણ પ્રેરિત કર્યા હતા કે તમે પણ મવી જોવા જાવ અને મારા ઘરના પણ તે મવી જોવા ગયા હતા અને તેમને પણ ખૂબ મજા આવી અને તેમને પણ એવ એમાં ખુબ રસ આવ્યો એની સ્ટોરી એટલી સરસ હતી કે ખુબ મજા આવી બધા તમાર શું માનવ છે બાબત
હા તમે કીધું તે પ્રમાણે હમણાં લાલો તમે કીધું મવી તે પ્રમાણે તેઓ ઘણા બધા લોકો જોવા પણ ગયા હતા બધા એ કીધું પણ હતું કે ખુબ સારી મૂવી છે આપણા ભગવાનને વિશે તે મુવી છે આપણે જોવું જોઈએ જેથી કરીને આપણા ઘણા બધા તે સોશિયલ મીડિયા થી માંડીને ન્યૂઝોમાં પણ તેમના વિશે ચર્ચાઓ ચાલી રહી હતી અને ખુબ સારી મુવી છે એવું બધા ઘણા બધા લોકો કહી રહ્યા હતા તેનું સોંગ પણ લાલ જે આવ્યું હતું તે ઘણા બધા કલાકારો એ ડાયરામોમાં પણ ગાયું છે અને ઘણી બધી જગ્યા પણ તેમની ચર્ચા પણ થઈ છે હણાં મેં હાલમાં વાત કરું છ હું હમણાં કેજીએફ જોવા ગયો હતો તેમાં પણ અમને ઘણી બધી મજા આવી તેમને રોકિંગ સ્ટારસતી મુવી હતી જેમાં તેમણે ઘણું બધું એવું સારું પફોર્મન્સ આપ્યું હતું જેથી કરીને મવી એકદમ જોરદાર બની હતી સંજય દત્ત જો વિિલન નો કેરેક્ટર એકદમ સારી રીતે ઉપસાવ્યો હતો જેથી કરીને તેને જોવાની એકદમ મજા આવી ગઈ અને તેમાં ઘણ બધું વાયલન્સ પણ હતું જે મને જોવાની એકદમ મજા આવે છે જેથી કરીને તે મવી જોવાનું એકદમ આનંદ ઘણો બધો થઈ ગયો કેજીમ થી માંડીને હમણાં ઘણી બધી એવી નવી નવી મુવીઓ પણ આવી રહી છે જેમાં ઘણું બધું જાણવાલાયક પણ વસ્તુઓ છે જે આપણા માટે ખુબ જ જરૂરી છેમ તમે કેફની વાત લે કેટ રૂપિયાનું તેમને કલેક્શન કર્યું છે વર્લ્ડ વાડ થી માનીને એક દિવસમાં તેમને કેટલા સો થી વધારે કરોડ રૂપિયાનોો ધંધો કર્યો હતો જે ખુબ જ સારું કેહેવાય અને ફિલ્મ જગતમાં એવી ઘણી બધી એવી મૂવીઓ છે જે જેમ કે પુષ્પા છે પછી બાહુબલી છે જેમણે કેટલા હજારો કરોડો રૂપિયાનોો ધંધો કર્યો છે તે ખુબ સારું કહેવાય અને ઘણી બધી એવી મુવી પણ છે જેમને બિલકુલ પૈસા કમાઈ શકી નહીિ એ ખુબ ખોટી વાત સહેવાય શકે કારણ કે એવી બધી મુૂવીઓ પૈસા કમાવા જોઈએ પરંતુ હમણાં હાલના ડેરેક્ટરો એવી મુવી બનાવી રહ્યા છે લોકોને બિલકુલ ગમતી નથી જેથી કરીને તેઓનું કલેક્શન ખુબ ઓછું થઈ રહ્યું છે એટલે હાલમાં હમણાં કેજીએફથી માંડીને પુષ્પા છે જેમણે હજારો કરોડો રૂપિયાનુંું કલેક્શન કર્યું છે તેમાં મવીમાં પણ એવું જેમાં પુષ્પા જે મવી આવી હતી તેજ ચોરો વિશે કહેવામાં આવ્યો હતું કે તેઓ ચંદન ચોરાવીને બહારના દેશોમાં સ્મગલ કરે છે જેમાં કે અલ્લુ અર્જુન નો કેરેક્ટર ઉપસાવવામાં આવ્યો હતો જેમણે એ કેરેક્ટરને ખૂબ સારી રીતે ઉપસાવી હતી અને મૂવી પણ એકદમ ખુબસરત બની હતી જેથી કરીને ઘણા બધા લોકોએ જોયું અને ખુબ ચર્ચા વિચારણા ચાલી સોશિયલ મીડિયા થી માંડીને ન્યૂઝમાં પણને ખબ ચર્ચા થઈ ગ તેમણે એટલું બધું કલેક્શન કર્યું અને મવી ખુબ સારી હતી પેલા દિવસે કેટલા લોકો લોકો તેમને જોવા માટે પણ ગયા હતા તમારું શું કેવું છે
હું એ વાત એકદમ સાચી છે જો મુવીમાં સ્ટોરીમાં જો આપણે નાખીશું કે જે જીવન શૈલીનું આપણે કનેક્ટ હોય મતલબમાં તમે અત્યારે જોવા જાવ તો તમે જેમ કેજીએફ ની વાત કરી તો તેમાં મા દીકરાનો પ્રેમને દર્શાવ છે જેના લીધે તે મવીને ખૂબ ચર્ચામાં ચાલી છે અને ખૂબા બ લોકો એ તેને નિહાળી છે અને જેમ લાલ મુવીની મેં તમને વાત કરી તો તેમાં જે પેલા જે લાલ મુવી ના હીરો છે તેના દારૂડયો સ્વભાવ છે તેને જે ભગવાન પ્રેરિત કરે છે કે તારે આ બધું ન કરવું જોઈએ અને તું જે પહેલા તારી પ્રેમિકા જોડે રહેતો હતો અને તે જેવું ભાગીને લગ્ન તો તારી પ્રેમિકા કઈ રીતે ખુશ રહે અને તું સારા કર્મ કરશે તો તને સારું ફળ મળશે તે એ વિશે લાલો મવી માં જણાવવા માંગ્યું છે અને તમે જેમ વાત કરી પુષ્પા વિશે તો તેમાં પણ તેને તેની મમ્મી ને કઈ રીતે ખુશ રાખવી અને તેને તમે જોયું હશે પુષ્પા પા કે તેની મમ્મીને કેટલો પ્રેમ કરતો હતો અને તેઓ કેટલા ગરીબ ખાનદાન થી બિ કરતા હતા જે રીતે પુષ્પા એ પોતાની મહેનત કરી છે અને જે રીતે પ્રેરિત થ છે તે ખૂબ જ સારો છે જેના લીધે તેને ખૂબ ચર્ચામાં ચાલી છે તે મવી અને ઘણી બધી વી મુવી છે જે ઘણો બધો ખર્ચો કર્યો છે ડાયરેક્ટર લોકોએ પરંતુ તે ફ્લોપ ગઈ છે કારણ કે તે મુવી માં તેઓ રિયલ લાઈફ જોડે દર્શાવવા જ નથી માંગતા જો તેઓ રીયલ લાઈફ જોડે જો તેમની લાઈફ દર્શાવશે અને તે મુવી માં રિયલ લાઈફ નું બધું દર્શાવશે તો તેમની મુવી વધારે ચાલશે તમારું શું માનવું છે આ બાબત?
તમારી એકદમ વાત સાચી છે કે હમણાં જેઓ વેલકમ ટુ ધ જંગલ આવી હતી તે મુવી અડધાને સારી લાગી છે અને અડધાને ખુબ ખરાબ લાગી છે અધાને બિલકુલ ગમ્યું નથી અને અડધાને ખૂબ ગમ્યું છે પણ તેમાં એટ સ્ટોરી પણ સારી નથી પણ કોમેડી ખૂબ સારી ઘણા બધા સ્ટારો છે એટલે તેમાં ઘણો બધો કોમેડી પણ જોવા મળ્યું હતું જેથી કરીને અમુક લોકોને તે મુવી એકદમ સારી લાગી હતી અને બધા જોવા પણ ગયા હતા. પણ અમુક લોકોને બિલકુલ બકવાસ લાગી કારણ કે તે માં એટલો સ્વેપમા પણ ડમ ન હતો અને ફૂલ કોમેડી મુવી પણ નથી હતી પરંતુ અમુક લોકોને જે એમના ફેવરેટ સ્ટારો હતા તેમાં જોવા મળ્યા હતા તેમની કોમેડી તેમને ખુબ જેથી કરીને તેમને એ મુૂવીમાં રસ આવ્યો જેથી કરીને તેઓ પૂરી મૂવી જોઈ શકે પરંતુ સ્ટારોમાં દિલચસ્પી ન હતી તેઓ જોવા ગયા હતા પરંતુ તેમને એમના માં પણ કઈ ખામી લાગી અને તેમની પર્ફોર્મન્સમાં પણ ખુબ ખરાબી લાગી જેથી કરીને તેમને મુવી ગમી અને તેઓ અડધી વચ્ચેથી બહાર નીકળી ગયા અને ઘણી બધા લોકોને એવું લાગે છે કે તે મુવી માં કશું રાખ્યું નથી જેથી કારીન તેઓ ઘણી બધી એવી મુવી પણ આવે છે કે જે બિલકુલ સારી હો તી નથી અમુક મુવી એકદમ સુંદર અને સારી આપણા ચરિત્ર વિશે અને આપણા દેશ એસ વિશે બનાવવામાં આવે છે અને આપણા સૌંદર્યશીલ ભારત વિશે પણ અમુક મુવી બનાવવામાં આવી છે ત્યાં ઘણી સારી મૂવી આવી છે તે જોવાની ઘણી બધી મજા પણ આવે છે પણ અમુક મુવી એકદમ ખરાબ હોય છે જેમાં જોવાની બિલકુલ મજા આવતી નથી પણ હાલમાં કેટલીક મુવીઓ પણ હમણાં રો ટોકશીક મુવી આવી રહેવાની છે તેમાં ઘણી બધી ચર્ચાઓ પણ ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર તેમનો ઘણો બધો ક્રેઝ ચાલી રહ્યો છે હમણાં ટ્રેલર આવ્યુ હતું તેમાં પણ કેટલીકો લાયકો અને કેટલા લોકોએ તેમને નિહાળ્યું છે કે તે મૂવી મજા આવશે એમ બધા કહી રહ્યા છે તેની બધા ખૂબ દિલચસ્પીથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તે મૂવી આવે ત્યારે બધા તેમને જોવા માટે જઈએ તેવી રાહ બધા જોઈ રહ્યા છે. તમારું શું કહેવું છે એ વાતમાં?
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું કે સ્ક્રિપ્ટમાં દમ નથી હોતો તો ઘણા એવા મુવીઝ આપણે જોયા છે જેમાં સ્ક્રિપ્ટ માં એટલો દમ નથી હોતો પરંતુ તેનો એક ડાયલોગ જ એવો હોય છે કે જેના લીધે આખી મુવી ઉચકાઈ જાય છે. અત્યારે તમે પુષ્પાની જ વાત જોઈ લો જોઈ લો તો તેણે એક એવા મોમેન્ટ પર એવો ડાયલોગ માર્યો કે પુષ્પા જુકે કા નહી તો તે ડાયલોગ અત્યારે એટલો ફેમસ થઈ ગયો છે કે બ ઘણા બધાની જુબાન પર અત્યારે તે ડાયલોગ ચોટી ગયો છે કે પુષ્પા પુષ્પા પરંતુ જો આપણે સ્ક્રિપ્ટ સારી ન લખીએ તો તમે કીધું તેમ મુવી ફ્લોપ જવાના ચાન્સીસ ખુબ વધારે માત્રામાં વધી જાય છે. તો આપણા જે ડાયરેક્ટરો છે અને જે રાઈટરો છે તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે આપણે વધા આ કઈ રીતે સ્ક્ર્રીપ્ટ લખીએ જેથી કરીને લોકોના દિલ માં તે સ્ક્રીપ્ટ લાગે અને તેઓ તે રીતનો વર્તાવ વર્તન કરે અને તે રીતના રિએક્ટ કરે જેથી કરીને તેઓ વધુમાં વધુ પૈસા કમાઈ શકે છે. અત્યારે તમે જોઈ લો તો યે રિશ્તા ક્યાં કહેલાતા હે જેવી સિરિયલો જે છે તેમાં એવી એવી કહાની બતાવવામાં આવી છે કે તેના કોઈ યુવાનોને તે ગમતું જ નથી આગળના જે પેઢીના છે તેઓ તે હજી પણ સિરિયલ જોએ છે પરંતુ અત્યારે તેમાં કોઈ લોજીક જ નથી તેમાં ખાલી મ્યુઝિક જ વાગ્યા કરે છે. અને કશું મજા જ નથી આવતી તો તેઓ કોઈ જોતા નથી પરંતુ તારક મહેતાનો જ તમે વાત કરી લો તો જે જૂના એપિસોડ છે તે જ બધા નિહાળે છે. કારણ કે નવા એપિસોડમાં તેઓ સ્ક્રિપ્ટ સારી નથી લખી રહ્યા અને તેઓને એક્ટિંગ ઓવર એક્ટિંગ જેવી લાગે છે એકમ રિયલ નથી લાગતી જ્યારે પેહેલાની વાત કરીએ તો જે કેરેક્ટર દયા અને જેઠાલાલે નિભાવ્યો હતો. તેમાં એકદમ એટલો સારી રીતે નિભાવ્યો હતો કે તે ઓર લાઈફમાં આપણી સામે થઈ રહ્યું હોય તેવું બધાને લાગતું હોય તેથી કરીને તેઓને નિહાળવાની પણ મજાઆવતી અને તેમના ડાયલોગ સાંભળવાની પણ પરંતુ અત્યારનાં જે સ્ક્રિપ્ટ હોય છે તેમાં ડાયલોગ પણ સારા નથી હોતા અને તેઓ મજા પણ નથી આવતી તમારુ શું માનવું છે આ બાબતે અત્યારના તારક એમાં શું તમને જોવાની મજા આવે છે ખરી
હજી હમણાં તો શો જોવાની બિલકુલ મજા નથી આવતી હું ભી જમવા બેસુ ત્યારે જૂના જ એપિસોડો જ જોવું છો કેમ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવામાં આવે છે કે જૂના એપિસોડમાં જે આપણને કોમેડી જોવા મળતી હતી તે હમણાં બિલકુલ હાલમાં જોવા મળતી નથી હમણાંના બધા એપિસડોમાં બધા આ લોકો સલાહ જ આપે છે કે આપ આપણે એમ કરવું જોઈએ અને બધા કેરેક્ટરો મારે તો બદલાઈ ગયા છે તારક મહેતા પણ બદલાઈ ગયો છે સોઢી બદલાઈ ગઇ છે તે રોશનભાભી પણ બદલાઈ ગયા છે એથી કરીને હમણાં ઘણા બધા એવા કેરેક્ટર બદલાઈ ગયા છે જેથી કરીને આપણને તે જોવાની મજા આવતી નથી આગળ જેઠાલાલ અને દયા ભાભીની કોમેડી જો એક નંબર જોવા આવતી હતી જેથી કરીને બધાં જયારે ઘરના પરિવારના પણ સદસ્યો આઠ વાગે એટલે જમવાનું લઈને ટીવી પાસે બેસી જતા હતા અને તારક મેહતા જ જોઈ પણ હમણાં હાલમાં એવું કઈ ચાલતું નથી હમણાંના બધા એપિસોડોમાં બધા આપણને એજ પડે છે કે આપણે કેવી રીતે કરવું જોઈએ કામ કરવું જોઈએ અને સલાહો જ આપ્યા કરે છે કોમેડીઓ હમણાં બિલકુલ જોવા મળતી નથી જે આગળના એપિસોડો માં જેટલી કોમેડી જેઠાલાલ અને દ દયા ભાભી કરતા હતા તે હમણાં હાલમાં બિલકુલ જોવા મળતા નથી જે હમણાં કેટલાઓ કેરેક્ટરો બદલાઈ ગયા છે તે લોકોનામાં પણ એવી દિલચસ્પી મને લાગતી નથી કે જેથી કરીને મજા આવે હમણાં તો ઘણા બધા નવા એપિસોડ આવી રહ્યા છે પણ બધી જોવાની મજા આવતી નથી હમણાં બ કેટલા બધા તારક મહેતા ના ફેન્સો ફક્ત જૂના એપિસોડ જ જોય છે જે જૂના એપિસોડમાં માં જોવા મળતી નથીમણાં હાલમાં તમે જો. કેટલા નવા એપિસોડ પણ નીકળે છે દરરોજ એક થી બે એપિસોડકવામાં આવે છે પણ જે આગળના જૂના એપિસોડો હતા જે ટીવી પર આપતા હતા તેને જોવાની કઈ અલગ જ મજા હતી જે બધા પરિવાર સાથે. જોવામાં આવતા હતા જમવા બેસે ત્યારે એક સાથે બધા પરિવારના સદસ્યો તે, એપિસોડો જોતા હતા જેઠાલાલ જોતા હતા જે મજા આવતી હતી તે હમણાં હાલ જેઠાલાલ કે, તારક મહેતા ના એપિસોડોમાંથી હાલમાં જોવામાં આવે છે નવા એપિસોડો તેમાં આવતી નથી બિલકુલ મજા આવતી નથી તમારે શું કેવું છે.
તમારી વાત એકદમ સાચી જ ત્યારે તમે જેમ કીધું એમાં અતારના પિક્ચર જરા મજા નથી હું એજ કહેવા માંગુ છું કે જો તેઓ. જો તેઓ સારા એપિસોડો બનાવ્યો તમે જેમ કીધું એમ સ્ક્રીિપ્ટ અત્યારની ખુબ વીક. પડે છે સ્ સારી હશે તો ઘણા લોકો જોશે અને ઘણો આગળ જશે અત્યારે ત ીધું પહેલા મારે ઘરે પણ એવું જ હતું કે આઠ વાગે એટલે બધ એવી સામે બેસી જાય અત્યારે કોઈ લોકો જોવા જ નથી. માંગતા તો આપણે મનોરંજન વિશે આગળથી વાત કરીએ બીજી બધી ચાલો,
હા હા ચાલો